હા, હું પણ મજામાં છું. તું કેમ છે?
હું પણ મજામાં છું આજે મને તો તારી સાથે હેલ્ધ ફૂડ વિષ પર વિ
અ હું પણ મજામાં વા ખૂબ સરસ વિષય છે હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક ખોરાક જે અ શરીરને તાકાત પોષણ અ અને સારું સ્વાસ્થ્ય આપે છે ને
હમ્મ. હાજ આજકાલ લોકોને તો ટેસ્ટ તો ખૂબ જ ગમે છે એમ પણ હેલ્ધી ખાવું પણને એટલું જરૂરી નથી
અ હા બિલકુલ હેલ્ધી ફૂડથી શરીર મજબૂત બને. અને રોગોથી બચાવ થાય એ પા પાચન સારું રહે અને ઉર્જા પણ મળે.
પેલજે પેલા તો ઈ કોહલ હેલ્ધી ફૂડ છે શું છે.
અ એ એવું છે હેલ્ધી ફૂડ એટલે એ ખોરાક જેમાં જેમાં જરૂરી પોશાક તત્વ હોય જેમ કે પ્રોટીન વિટામિન્સ મિનરલ ફીવર. કેલ્ક્યુઝ અને યોગ્ય પ્રમાણે કાર્બો વન ડટેડસ ઓન ફેટ્સ એવા ખાન
હા અને તો મ ટલે ફક્ત પેટ ભરાવું નથી ન . શરીર ના યોગ્ય પોષણ પણ જરૂરી છે.
હેલ્ધી ફૂડ શા માટે જરૂરી છે.
હેલ્દી ફૂડ કારણ કે સારો ખો ખોરાક શરીર અને બીમારીઓથી બચાવે છે અને યમિનિટી વધારે છે. છે બાળકો ના વિકાસમાં મદદ કરે છે અને તો મોટા લોકોને પણ દસુતુ કર રાખે છે. છે ને.
હા અ હા ખરાબ ખોરાક થી સક ટી નબળું બની શકે.
અને બિલકુલ. અને હેલ્ધી ફૂડ ની હેલ્ધી ફૂડમાં તો કયા પ્રકારની વસ્તુ હવે
હા. હેલ્ધી ફૂડ કયા પ્રકારની વસ્તુઓ આવે છે.
. . અને તાજા ફોળનાજ શાકભાજી નંતર દાળ અને કાટ ઢોલ નંતર દૂધ દહી છાસ ન તો રોટલી ભાકરી નંતર ભાત ખિચડી ડ્રાયફાટ સ્પટ નંતર સલાદ નંતર ઘરનું તો આજુ વજન વય છે ને
હા હા વાહ એટલે હેલ્ધી ફૂડમાં ખુબ વેરાયટી હોય છે ને.
હા જે
હલો.
હા.
અ ફળ ફળો શા માટે જરૂરી છે.
ફળોમાં વિ વિટામિન્સ મિલે છે અને તો ફર હોય છે એ શરીર ને તો તાજગી અને રોગપતિ જે શક તે અને પાચન માટે ખૂબ જરૂરી છે ને.
હા રોજ એક દો એક દો ફ ખાવાું જોઈએ ને.
. અને શાક શાકભાજી ખૂબ ફાયદા શું ફાયદા છે.
અ શાકભાજી નો એવો ફાયદો છે કે શાકભાજી પોષણ હોય છે, અને એક આંખ ત્વચા પાચન તો અને શરીરનો, વિકાસ માટે જરૂરી છે ખાસ કરીને નિનાશાક ખૂબ ફાયદ ફાયદાકારક છે.
હા મમ્મી હંમેશા કહે કે શાક ખાવું જરૂરી છે.
હમ એ સાચી વાત છે મમ્મી હંમેશા કરહે છે.
અને કોટો રિકષા માટે જરૂરી છે.
એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, શરીરના સ્નાયુઓ તાકાત અને વિકાસ માટે. પ્રોટીન જરૂરી છે મ મુક ચણા તુરદા મસૂર રાજમા બધું ઉપયોગ છે.
એટલે રોજ ભોજનમાં દાળો હોવી જોઈએ હે ને.
હા એકદમ સાચું.
અને દૂધ દહી અને સાા માટે પણ દલ્દી માનવામાં છે.
અ કારણ કે એમાં લોકયમ અને પ્રોટીન હોય છે. હાડકાં મજબૂત કરે વચનમાં મદદ કરે અને શરીરને તંદુરસ્ત રાખે.
અને ખાસ કરીને તો બાળકો ના અને વિદ્વા માટે તો પણ ખૂબ જ જરૂરી છે, અને હેલ્ધ લાઈફ માટે તો બ્રેકફાસ્ટ અને કેટોલો મવાનું છે.
ખૂબ મહત્વનો છે બ્રેકફાસ્ટ, સાવર સવારનો નાસ્તો. કરીએ, તો શરીર થાકી જાય, નાસ્તો દિવસ ની શરૂઆત માટે એનર્જી આપે છે. અને હેલ્ધ જે નાસ્તામાં તો શું ખાઈ શકે? હમ હલ્ નાસ્તા શું ખા અ પોહા ઉપમા ઈડલી થેપલા ફલ દૂધ સ સ્પોટ. ઓ ઓટ્સ નાળિયા આ બધા સારા વિકલ્પ છે.
હા અને ઘરનું ભોજન હેલ્ધી કેમ માનવામાં આવે?
અ ઘેર ન ભોજન હેલ્ધ કેમ માનવા જોઈ કે કારણ કે એ સ્વચ્છ તાજું અને પ્રેમથી બનાવેલું હોય છે, અને એમાં તેલ મસાલો પણ આપણે કંટ્રોલમાં કરી શકીએ.
હાજ બહારનું ફૂડજ ટેસ્ટી લાગે. પણ રોજ ન ખાવું એવું નથી એ ની.
એકદમ સાચું, હા એકદમ સાચું બોલો.
અને જંક ફૂડ શા માટે પણ આ શું આ ખાવું જોઈએ?
અમ જંક ફૂડ આ શા માટે ઓછું ખાવું જોઈ છે કારણ કે બર્ગર પિ્ઝા કિપ્સ કોલ્ડ ડ્રિંક. ફ ફ્રેઝ જેવી, વસ્તુઓમાં તેલ મીઠું શુગર અને મેૈદા વધારે હોય શકે એમ મોટા તો એસિડિટી અને કમજોરી પણનું કારણ બની શકે.
એટલે કેવ મતલબ એટલે ક્યારેય પણ ખાવું પટ પણ ફૂટ સાથે તો પાણીનું મહત્વ શું છે?
અહ હેલ્ધી ફૂડ સાથે પાણીનું મહત્વ એવું છે કે હા પાણી વગ ગર સ્વાસ્થ તો અધુરુ છે અને હા પાણી
બગ સ્વતનું અધુરુ છે
હા, એક ભોજન બ્લેન્સેટ અહ ડીટો કહે જેમાં આ દાળ, શાક, ફલ, દહી, સલાડ, બધું યોગ્ય પ્રમાણમાં હોય.
હા એટલે મજે થાળીમાં વેરાટી હોવી જોઈએ છે ને
હા બિલકુલ થાનીમાં વરાયટી હોવું જ જોઈ છે.
અને બાલોકાને તો હેલ્ધી ફૂડ નથી આ તો તો કેવી રીતે પડાવી
અ રંગબેરંગી ફલ શાક આપવા આપવા જોઈએ અને જંક ફૂડ ઓછું આપવું અને રોજ સમય પર નાસ્તો અને ઘરનું ભોજન આપવું માતા પિતા નો ફ પણ હેલ્ધી ખાવું જોઈએ ને
હા જે બાળપ ના જોય તો એ જ શીખે જ
હા એકદમ સાચું કીધું.
અને હેલ્ધી ફૂડ સાથે તો સમય પર ખાવું પણ જરૂરી છે.
હા હેલ્ધી ફૂડ સાથે સમય પર ખાવાનું એવું જરૂરી છે. કે ખૂબ મોડું મોટું ખાવું અથવા મુખ્ય રખવું શરીર માટે સારું નથી સમય પર નાસ્તો, બપોર નું ભોજન અન અને રાત્રું ભોજન કરવું જોઈએ.
હા અવને એથી તો પચન બીન સારું થાય.
હા એ બિલકુલ સાચું કીધ એથી પચન પણ સારું નહી થતું.
અને મોસમ અનુસાર તો ખોરાક બદલાવો જોઈએ.
હા ઉનાળમાં ફલ ખા સાસ ખની વાળી વસ્તુ શિયા ળામાં પૌષ્ટિક અને ગરમી જ વસ્ ઓ અ ચીજો પાાવશળામાં હલકું અને સ્વચ્છ ભોજન આ રીતે ઓ ખોરાક બદલવું અયોગ્ય છે.
વાહ મુજ એ પણ હેલ્દી આદત છે.
હા.
અને આજે આજે તો થારી મન્જેથારી સાથે વાત કરીને મને તો ખુબ જ સારી રીતે તે સમજી ગયું છે કે હેલ્ધી ફૂડ ફક્ત સવાદ માટે નહીં પણ શરીર મન અને આરોગ્ય માટે ખુબ જ જરૂરી છે ને.
હા હેલ્ધી ફૂડ જીવનને તંદુરસ્ત. સકરે અને ઉશાલ બનાવે. છે અને ઘરનું.
અન ચાલ આવે.